હલો.
તો
હા મારો અવાજ આવે છે તમને?
હા આવે છે તમને મારો અવાજ આવે છે?
કેમ છો?
હા એકદમ મજામાં તમે કેમ છો શું કેવો શું ચાલે છે બાકી
બસ કઈ નહી આ અત્યારે આ ઓફિસથી આવતો હતો એટલો ટ્રાફિકમાં ફસાયો કે પૂછો નહી શહેરમાં જેમ જેમ ગાડી વધતી જાય છે તેમ તેમ આ ટ્રાફિકની સમસ્યા અને બધું બહુ વધતું જાય છે ને આ સરકારને તો બધા પ્રોજેક્ટ બનાવવા્યા છે તો જગ્યા જગ્યાએ એક સાઈડનો રોન બંધ કરી દેને કોન્ક્રીટનો રોડ બનાવેને ઘણી જગ્યાએ તો અડધું કામ મૂકીને હોળીની રજા છે પછી તો મજૂરો આવ્યા પણ નથી એ એના લીધે બધે જ ટ્રાફિકની સમસ્યા બહુ વધી ગઈ છે અમારા શહેરમાં તમારે ત્યાં કેવું છે
હા અમારે ત્યાં પણ એવું જ છે હવે રસ્તા છે ને સરકારે એમ કીધું કે અમે નવા તમને રસ્તા બનાવી આપીએ એમ કરીને છે ને અમારા બધા મોલ્લાના રસ્તા ખોદી નાખ્યા છે અને અમને તો અત્યારે ખબર પડી કે કોઈ પણ જાતનું છે ને ટેન્ડર પાસ કર્યું નથી એટલે આમાં એવું છે કે અત્યારે તો બધું કામ ઠપ કરી નાખ્યું છે જ્યાં જોઈ ત્યાં ખોદી નાખ્યું છે રસ્તો અને એના લીધે તો એટલું ખરાબ થઈ ગયું છે કે ટ્રાફિક ની તો તમે ન પૂછો વાત એટલો બધો ટ્રાફિક હોય છે અને અ કસેથી બી જઈએ અમારે ત્યાં બે ત્રણ રસ્તા છે જ્યાંથી તમે મેન જગ્યા જઈ શકો છો પણ એ બધી જ જગ્યાએ એટલો બધો ટ્રાફિક છે અને ટ્રાફિક તો રસ્તા તો ઠીક છે એ તો અત્યારે અત્યારે ખોઈદા પણ વાહનોની અવર જવર એટલી બધી છે આજે તમે વિચાર કરો કે એક ઘર છે તો તેના અંદર ઓછામાં ઓછા બે સ્કૂટર અને એક ગાડી એટલું તો હશે જ તમારા ઘરમાં પાર્કિંગની સુવિધા છે કે નહીિ તે તો કઈ જોતું જ નથી પણ વ્યક્તિ ્યતિઓની અ સહુલિયત માટે બધાની ઘરે બે સ્કૂટર અને એક ગાડી એવું મિનિમમ તો હશે જ વધારે હશે પણ ઓછું નહી હવે એ પણ ખોટું છે ને કે તમે કેવું છે તમે અ કઈ પણ નાનું મોટું કામ હોય તો ચાલીને કરતા નથી બીજું કે આપણે નજીક ને નજીક હોય તો ચાલ મિત્ર સાથે જઈ આવીએ કા તો કોઈને કહી દઈએ કે અમને તમે લાવ્યા આપો કેવું કઈ કઈ પણ નાની વસ્તુ જોઈતી હોય તો સ્કૂટર અને આપણે જતા રહીએ અ એના કારણે શું થાય છે કે બધા જ આવું બધું વિચારે છે ને એટલે એટલી બધી વાહનોની અવર જવર થાય છે જેના લીધે ટ્રાફિક થાય છે બીજું કે અત્યારની હાલની પરિસ્થિતિમાં જોઈએ તો કોઈએ પણ છે ને રા જોવી નથી એટલે કોઈએ પણ છે ને બે ત્રણ સેકન્ડ ઉભા રહીને રા જોવી નથી બધા એ છે ને ટાઈમ પર નીકળે બધા પોતા ટમ પર નીકળે અને જલ્દી જલ્દી જ હોય ઓફિસમાં કે સ્કૂલમાં કે ગમે તે એટલે જલ્દી થી વાહનો હાકે અને એના લીધે પછી અ તમે ટ્રાફિક નો સિસ્ટમ ન પાલન નહી કર કરો એટલે બધું ટ્રાફિક થાય અમારા શહેરમાં તો એવું છે ને કે અમે જ્યાં રહીએ છેએ ને તે ભર બજારમાં રહીએ છે એટલે ત્યાં તો કેવું છે કે દાણા બજાર આવ્યું એટલે દાણા બજાર ના લીધે બધી ટ્રકો ની અવર જવર થાય ટ્રક ઉભ ર માલસામાન ઉતારવાને તો એટલો બધો ટ્રાફિક થાય રસ્તા પર જેની વાત નથી બીજી તો એટલી બધી મોટી મોટી દુકાનો છે કપડા ની ને એવી તો એ લોકો શું કરે એ લોકો કોઈ પાર્કિંગ આપ્યું છે પણ બધા લોકો લોકો છે ને તે પાર્કિંગ ત્યાં નહી પાર્ક કરે ગાડીઓ અને રસ્તે વચ્ચે મૂકીને જ જતા રે અને એના લીધે પણ છે ને તે આપડા રોડ ગમે તેટલા સરકાર પળા કરે પણ ત બી ટ્રાફિક સમસ્યા તો એની એ જ રહી છે તમા ત્યાં બી કઈ આવું કઈ થયું હશે ને આવું કઈ તમારા શહેરમાં બી થયું હશે.
એ લોકોને પ્રોજેક્ટ બધા લેવા છે ને ડેવલોપમેન્ટ કરતા છે એને એવું બતાવીને એકને એક રોડ પણ બ બરાબર નહીં બનાવે થોડો રોડ જ બનાવે ને પછી જ્યારે વરસાદ પડે તો આખો રોડ બગડી જાય છે ને ખાડા તરત જ પડી જાય છે અત્યારે પણ એક બ્રિજ બનાવ્યો કેટલા ટાઈમથી ચાલુ હતું કામ ને એક વીક કે બે વીકની થ હો ઉદઘાટન કરીને. ને ખાડા પણ પડી ગયા હવે એ ખાડા પડી જાય એટલે પબ્લિકને પણ નુકસાન થાય કા તો કોઈ ફસાઈ ગયું કે કોઈ પડી શકે તો એના લીધે ટ્રાફિક જામ ત્યારે પણ થઈ જાયશે બીજું અત્યારે પ્રોબ્લેમ એ પણ છે અમારા શહેરમાં કે અહીંયા મોટા શહેર જેવા નિયમ પણ નથી કે સિગ્નલને એું સિસ્ટમ પણ નથી તો કેવું કે કોઈને હેલ્મેટને સેફ્ટીનું તો કંઈ પડેલી બી નથી કોઈ હેલ્મેટ પહેરતું જ નથી એટલીસ્ટ આગળનો જે ડ્રાઈવર છે કે જો હેલ્મેટ પહેને તો કંઈ ન કરે નારાયણ કંઈ થાય તો એટલીસ્ટ બચી તો શકે પણ કેવું છે અહીંયા તો બધાને કોઈને કંઈ પડેલી નથી ને બીજું કેવું કે બધા છોકરાઓને પણ નાની ઉંમરમાં સ્કૂટરને એવું શીખ ખાવા લાગી જાય ને એ લોકોને આપી દે કે જાઓ ટ્રાય કરો કંઈ નહીં થાય હું બેઠેલો છું ને એવું એમ એટલે ગમે તેમ ખોટી રીતે પ્રોત્સાહન જે આપે તે પણ ખોટું કહેવાય છે પણ હવે બધાને કેટલાને સમજાવા જઈએ આપણે
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે. તમારી આ જે તમે મુદ્દો કીધો કે જેમ કે નાના છોકરાઓને તરત જ સ્કૂટર શીખવી દે છે આમાં છે ને નવું શરૂ કર્યું છે કે છોકરાઓને છે ને રાહત દરે છે ને ઈ બાઈક મળે છે. એટલે એ લોકો શું કરે છે કે ઈ બાઈક છોકરાઓને આપી દે છે એટલે એના કારણે છે ને એ લોકોનો ખર્ચો બચી જાય છે અને એ લોકો શું કરે કે છોકરાઓને કહી દે કારણ કે અત્યારના છોકરાઓને કેવું કે બધા ભણ હોય એટલે એક ટ્યુશન થી બીજે ટ્યુશન બીજે ટ્યુશન થી ત્રીજે ટ્યુશન એમ જવાનું હોય છે હવે મા બાપ પાસે એટલો સમય નથી કે છોકરાઓને આવી રીતે મૂકવા લેવા જાય અને બધું કરે એટલે એ લોકો શું કરે ના ઉમર માં નવર ધોરણમાં દસમા ધોરણ માં સ્કૂટર આપ દઈ અને ક કે તમે તમારી રીતે હવે બધું સગવડ કરજો પણ એ છોકરાઓને લાયસન્સ તો લેવડાવતા જ નથી એ બી એક મોટી મા બાપની ભૂલ છે અને આના કારણે શું થાય છે કે છોકરાઓ છે ને હવે સ્કૂટર લઈને સ્કૂલે પણ જવા માં છે એટલે જે બસમાં છોકરાઓ જતા ત ને વસ્તુ ઓછી થઈ ગઈ છે તેના કારણે શું થાય કે એ બધા વાહનો વધી ગયા હોવાથી બી ટ્રાફિક થાય છે બીજું અમર શહેરમાં ને એક બીજો મુદ્દો તો છે જે મારે તમને કહેવાનો રહી ગયો કે અમારે ત્યાં છે ને વન વ બહ બધા છે હવે એ વન વે કેવી રીતે આપ્યા છે સરકારે કે નાની નાની ગલીઓ છે એટલે એને વન વે તરીકે આપ્યું છે પણ હાલની પબ્લિક છે ને જોતી જ નથી એને એ દુકાનમાં કામ હોય ને એ ની દુકાનમાં એને કામ હોય એટલે એ તો વન વે હોય કે ટુ વે હોય એ અંદર નીકળી જ જાય અને પછી શું કરે. એનું કામ પતાવે સ્કૂટર પાર્ક કરે પાર્ક કરીને ઘણી વાર આખું બજાર ફરી આવે એવું બધું કરે પણ જે સામાન્ય પબ્લિકને જે તકલીફ થાય છે એ સમજતા જ નથી હવે આ બધા નિયમોના લીધે પણ છે ને ટ્રાફિક જામ એટલો બધો વધે. જેની વાત નથી આ બધું વસ્તુ છે ને સરકારે જોવી જોઈએ. અને અમારે ત્યાં છે ને મેં એટલું જોયું છે અમારે ત્યાં ઘણા ચાર રસ્તા છે ત્રણ રસ્તા છે પણ કોઈ પણ દિવસ પોલીસોને ઊભા રહેતા જોયા નથી. જયારે કોઈ નેતા આવવાનો હોય કે કોઈ મોટો મંત્રી આવવાનો હોય ત્યારે એ લોકો ઉઊભા રહે છે અને બધા સુવિધાઓ કરે છે પણ એમને એમ એ લોકો ઉભા રહેેતા નથી બપોર ના સમયે તો ખાસ એ લોકો જ્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ થાય કંપની છૂટવાનો ટાઈમ થાય ત્યારે એટલી અવર જવર હોય છે વાહનોની ત્યારે ખાસ ટ્રાફિક પોલીસની જરૂર હોય છે પણ તે સમયે પણ પોલીસ હોતી નથી હવે અત્યારે હાલની વાત કરું તો અમારા શહેરમાં તો છે ને દરેક તહેવાર એકદમ સારી રીતે ઉજવવા છે તો અત્યારે કઈ રામનવમી આવે છે એટલે એટલું બધું મોટું હોર્ડિંગ બનાવી દીધું છે કે જેના કારણે અમારે ચાર રસ્તો ક્રોસ કરવો હોય ને તો સામે કોણ વ્યક્તિ ઉભો છે ને ખબર જ નથી પડતી એટલે ટ્રાફિક જામ તો તો થાય જ છે પણ એની સાથે છે ને એક્સિડેન્ટ થવાનો બી બહ ભય રહે છે એટલે આવું કઈ તમારે બી જાણમાં આવ્યું હશે હવે સરકારે તો આ બધું જોવું જોઈએ કે રસ્તા ખોદી કાઢે છે પછી ટ્રાફિક નો કેટલો પ્રોબ્લેમ થાય છે. હા તો પોળ કરે જ છે પણ એની સાથે સાથે નો પાર્કિંગ હોય વન વે હોય તેના પર બી તો અ કઈ એ લોકોએ લેવું જોઈએ ને એકદમ સ્ટ્રીિક સ્ટેપ્સ તમે શું કહવો છો આ બાબત.
હા સાચી વાત છે એ લોકોનું કેવું છે કે એ લોકોને જયારે ટાર્ગેટ આપે કે ટાર્ગેટ મળેલો હોય ત્યારે તમે જોજો તમને બધે પોલીસ ઊભા દેખાશે એ ટાઈમે કે ચાલના કાપશે પછી વન વે હશે તો તા ઊભા હશે એવી રીતે ઊભા હશે પછી તમે જેમ વન વે ની વાત કરી તેમાં પણ પબ્લિક બી કેવું છે સમજતી નથી કે સાંકડો રસ્તો છે તો મોટી ગાડી લઈને આવી જાય એ લોકો પણ એમ નથી સમજતા કે આ રસ્તામાં મોટી ગાડી જશે બી કેને અટકી જશે ને બીજા કોઈ હેરાન થશે એવું કોઈ વિચારતું નહીં શોપિંગ કરવી એ બધાને ગમે છે પણ લોકો એમ નથી વિચારતા કે આપણે બીજાને હેરાન નહીં કરવું બધી મોટી મોટી દુકાનવાળાએ પોતાના પાર્કિંગ પર રાખ્યા છે પણ કેવું બધા ત દુકાન પાસે જ ઊભી રહ્યું છે. એટલે એ પણ એક લોકોએ સમજવા જેવી વાત છે.
ખૂબ સાચી વાત કીધી અને બહુ સરસ વાત કીધી તમારી સાથે છે ને આ બાબત પર વાત કરીને મને ખુબ ગમ્યું. તમે પણ મારા જે વાત છો કે જે સમજો છો આમ ના આમ નાગરિક ની છે ને પેલી સમજો છો. ચાલો આપડે ફરી વાર પાછા બીજી ટોપિક પર વાત કરશું ચલો આવજો.